હા. કેમ છો?
જય શ્રી કૃષ્ણ. તમે કેમ છો?
હું પણ મજામાં છું શું ચાલી રહ્યું છે છે
બસ કઈ ની આ સવાર નો ચા નાસ્તો પયતો ને એવું આમ મોસમ આવે તો હમ ચેન્જ થાયા કરે બદલાયા કરે એટલે ખબર જ નહી પડે કે વરસાદ આવવાનું કે શું થવાનું છે
બિલકુલ સાચી વાત કહો છો તમે હમણાં જોઓ ને એકદમ મોસમ બદલાઈ ગયો છે સવારે તો આમ થોડો ઠંડુ રહે છે બપોરે એટલો તાપ રહે છે અને સાંજે થોડો વરસાદનો મોસમ થઈ જ રહ્યો હતો
હા
હા
એ જ હવે સવારે બીજા છોકરા જાય એમ કોનું આમ આળસ જ ભરાઈ જાય આલોકો ને ભી આમ
હા બિલકુલ સાચું કહો છો તમે
આજે ભી જોની આમ સવારે વરસાદ જેવું લાગે કે ભાઈ વરસાદ આવવાનો આવવા આમ પૂરતી શરીર માં આમ એવું આમ હવે તો મોસમ નુ ફેરફાર થાયા કરે
બિલકુલ સાચું કહો છો મોસમનો ફેરફાર હોય છે એ માણસના જીવન પર બોઉ જ અસર કરે છે જેની જે અને તમે જો વરસાદ છે એ આપણી પ્રકૃતિનું અમૂલ્ય ભેટ છે વરસાદ આવતા જ ગરમીમાંથી રાહત મળી રહે છે છે અને આપણને ચારો તરફ જો ધીરે ધીરે હરિયાલી છવાઈ જાય છે તો ખેડૂતો માટે પણ વરસાદ તો ખૂબ જ મહત્વનો છે અને આપણા માટે પણ કારણ કે જો આપણે ગરમીથી કેટલા પરેશાન થઈ ગયા હોય છે તે તો તેના પછી જો વરસાદ આવે તો કેટલી રાહત નુ અનુભવ
હ હા એ તો છે ઠંડક ભી થાય થોડુંક આપણને ભી સારું લાગે કે ભાઈ હા થોડી કામ ઠંડક મયળી કેમ કે આ વખતે જોજો એમ ઘરમની એક સર સરખી પયડી નીયતર સુું આમ વર વરસાદ પડી જાય પણ આ વખતે તો આમ વરસાદ જ નથી પયડો
બિલકુલ સાચી કહો છો તમે અને વરસાદના દિવસોમાં આપણે જોઈએ તો બાળકો માટે પણ રમવાની બો જ મજા આવે છે અને એ લોકો કો અ તમને અ ખબર હોય તો અમે પણ બાળપણમાં નાના હતા ને ત્યારે ઓલી કાગડિયાની અ નાવ બનાવી અને પાણી ઉપર વરસાદ આવે ને એટલે એ એની
હા હા એ તો પેલાની તો યાદ કે પેલા તો જોવ ને આમ ઉભા રહેતા તો નીચે ઓલા બધા અળસિયા જોવા મળતા ને આમ કેટલું કામ ઓલા દેડકા કૂતા હમણાં તો આ બધું વસ્તુ દે આમ જોમાં ભી ની આવતું મળે
બિલકુલ બ જેમ જેમ સમય વિસરાઈ રહ્યો છે તેમ. તેમ બદલાવ તો જો બહુ જ આવી રહ્યો છે બહુ જ બદલી ગયો છે અને જો ગામડામાં તો વરસાદનું વિશેષ મહત્વ હતું સારા વરસાદનો સમય આવે એટલે પાક સારો થાય સારું સારી વરસાદ થાય તો અને ખેડૂતોની આવક જ ખેતી ઉપર નિર્ધારિત હોય છે તો એ એમની તો એવું કેહે છે ને કે એટલે બહુ જ વાટ જોવે છે કે વરસાદ સારો વરસાદ આવે તો એમનો પાક પણ સારો થાય. દુષ્કાળ ના પડે એવી પરિસ્થિતિ ન આવે એટલે ગામડામાં તો વ વરસાદ નું બહુ જ મહત્વ છે. અને આપડે અહિયાં રહીયએ શહેરમાં જોઈએ તો ખાવા પીવાનું મહત્વ છે કારણ કે વરસાદના દિવસોમાં આપડે ગરમ ચાહ પછી ખીચું એવું બધું અલગ જ વાનગીઓ બનાવીને વરસાદ ની જે હોય ચા અને પકોડા એ કેલા ફેવરેટ.
હા આપડ આમ રાહ જોઈએ કે ભાઈ ક્યારે વરસાદ આવે ને ક્યારે વરસાદમાં આમલો ભજ્યા ને આવું બધું તો બનાવીએ
હા અમે પણ સાંજેનોો થોડો વર્ષ વરસાદ નો મોસમ થયો હતો ને એટલે કે લાવ ને હાલો ને તો અમે પણ ચીલડા બનાયા ત ઓલા મીઠા ચીલડા નથી બનતા.
વરસાદ નો આમ આપડે તો ખાણા પીણામાં બહુ જોએ વરસાદ ન મહત્વ હોય અને ગરમીથી આપણને રાહત મળે એ બહુ સારું લાગે
હા ઈ તો છે. આમ જોઓ ને આમ-આમ અલગ-અલગ બધાની ઋતુમાં બધાની અલગ-અલગ ખાસિયત હોય એમ. ઉનાળો હોય તો કેવું આમ તાપમાન હોય ને આમ એમાં કેરી ખાવાની આપણને મજા અલગ જ પડી જાય. ચોમાસો હોય તો એમાં વરસાદમાં ભીનવાની આમ, ને ઠંડી હોય તો આમ કે એટલું સરસ લાગે બધું આમ આપણને.
હા અને જો ખેડૂતો માટે તો ગામમાં ખેતીના કામમાં એ લોકો વ્યસ્ત જેમ જ વરસાદનું આગમન થાય એની સાથે એ લોકો ખેડૂતો છે એ ખેતીના કામમાં વ્યસ્ત થઈ જાય, ખેતરોમાં વાવણી અહ વાવવાનું શરૂઆત કરી નાખે. અને સ સમગ્ર એમ ત્યાં પણ એ લોકો માટે જો તહેવાર જેવું હોય છે, જયારે વરસાદ થાય ને કે હા હવે બહુ ઉત્સુકતાથી એની રાહ જોઈ રહ્યા હોય છે, પછી અહ જેમ-જેમ અહ વરસાદ થાય તો એમના બધા કામ શરૂઆત થઈ જાય ને એટલે કામ કરવામાં એમનો ત્યાં કારણ કે લોકો તો બહુ જ એની રાહ જોઈ રહ્યા હોતા હોઈએ છ છે. તો એ લોકો ને અમ્મ તો જેમ જ વરસાદ થાય એમના માટે તો એવું છે કે એક નવીન અહ ઉત્સાહ તહેવાર નહીં ચાલુ થઈ ગયો હોય. હવે વા અહ વા વાવણી અહ વાવવાનું બધું વાવે અહ જો ખેતમાં જે વાવવાનું હોય ખેતરમાં એ બધું અહ ચાલુ કરી નાખે પછી જે પણ એમની જે પ્રક્રિયા હોય
આપણના કરતા, હા આપ આપણા કરતા તો એ લોકોને વધારે આમ ઋતુઓ નો આમ એલકો ને વધારે એલકો રાહ જોતા હોય કેમ કે એલકોની તો કાઈ ખેતીવાડી હોય તો એલોક તો આ બધી વસ્તુ નું પેલા ધ્યાન રાખે એમ.
બિલકુલ અને જો વરસાદ ઓછો પડે ને તો આપણે પાણીની અછતથી આપણેે બહુ જ પરેશાન થઈ જાય એના કરતા તો વરસાદ
ગરમીમાં કેટલી ગરમીમાં કેટલી આમ મો થઈ કે ભઈ વરસાદ ની પ્ર કેટલી પમ દિકકત થયેલી. વરસાદ ના અહ ગરમીમાં કેટલું આમ એક તો પાણી નું આમ અહ ઓછા એ પણ પાણી બી આમ કેટલું આમ ધીરે-ધીરે આવ તું આમ
એજ કહું છું ને હા પાણી ની અછત થઈ જાય છે અને એના કારણે જો મહેંગાઈ છે, ને મહેંગાઈ દરા આ વરસાદ ઉપર જ નિર્ધારિત હોય, જો વરસાદ સારો હોય તો આપણું જે ભારત દેશ છે એ ખેતી પર નિર્ધારિત અહ અહ દેશથી વધારે પડતા લોક અહ મોટ ટા ભાગના લોકો નું વ્યવસાય ખેતી અહ છે. તો પછી જો અહ ખેતી સારી થાય તો મહેંગાઈ દર પણ સારી આમ બહુ વધારે નહી વધે. તો અહ જો વરસાદ ઓછો થાય તો પછી આ બધી બીજી સમસ્યાઓ પણ એનાથી ઉ ત્પન્ન થાય છે એટલે આપડે તો. અને તમને ખબર હશે કે ગામડામાં તો છે ને અમે અમ તો રહેલા છે ગામડામાં તો અમને એનું પણ ભાન છે કે ગામડામાં છે ને જયારે વરસાદ નહીં આવે બહુ રાહ જોડાવે છે ને તો ભગવાન ઈન્દ્ર ભગવાન થી બધા ખેડૂતો મલી ને. એમના માટે અલગ હમ બાહર સોઈ કરે કે ભાઈ હા. એનાથી એમને પ્રશ્ન એમને ભોગ આપે કે ભઈ હવે ત તમે સારા વરસો એટલે અમારી ખેતી પણ સારી થાય.
હા તા નું તો વાતાવરણ જ ગામડાનું તો વાતાવરણ જ કઈ અલગ જો એ લોકો ન તો આમ રેવાનું તો એક આમ સાથે મળીને રહીને એ જે બી કરે આમ સાથે મળીને હળી મળીન અહિયાં તો આમ સિટીમાં તો કેવું હોય બધા પોત પો તમા મસ્તમ.
અને જો હવે એસી કુલર આ બધી આ બધા એપ્લાયન્સીસ એવી વ્યવસ તા થઈ ગઈ છે ને તો આમ વધારે પડતી જો ગરમી બી લાગે ને તો પણ લોકોને બઉ જ ફરક તો કમ પડતો નથી કારણ કે બધા પોત પોતાના ઓફિસમાં હોય કે ઘરે. બધા ને એસી કુલર એવું. બધી વ્યવસ્થા હોય તો એમને વધારે ફરક ઓછો પડે છે પણ જો ગામડામાં ખેડૂતો હોય ને એમને તો બહુ જ પડે છે કારણ કે એમના પાકનું પાકની વાત હોય છે પછી એ લોકો તો એ લોકો આટલી બધી વ્યવસ્થાથી નથી અ થતા એ લોકો તો અ ગામડામાં આપડે કોઈ પણ લીમડાનું ઝાડ હોય એની નીચે ખાટલો પાથરીને પછી એવી રીતે રય છે તો એમની તો બવ જ તકે એ લોકો તો રાહ જોય.
હા એ એ લોકો ને વધારે આ વસ્તુની કદરો હોય એમ કે ભાઈ જીવનમાં અમ કઈ વસ્તુ આમ અમૂલ્ય છે ની મલે આમ. કેમ કે ગામડામાં આ વસ્તુ એક કદર તરસ. આપણામાં તો શું આમ સુર હમ. સિટીમાં તો આટલું બધું એમ ની મલે એમ.
બિલકુલ સાચું કહો છો તમે. અને હા બાળકોના બાળકોમાં પણ બઉ જ તમે આપડે કીધું એ બાળકોમાં બઉ જ વરસાદમાં વરસવાનું આમ આપણે પેલા નહી અ પૂરા શરીર પર ગરમી ના લીધે આમ અળાઈઓ થઈ ગઈ હોય નાની નાની. તી ઓ તો એ પણ આપડે જો વરસાદના પહેલી વરસાદમાં આપડે જો પલળીએ બાળકોને એ લોકો બધા તો પણ એ શરીરમાં પોતેને જાતે ને જાતે પાછી એ બેસી જાય છે એમ સમાપ્ત થઈ જાય છે તો એનો પણ એ પણ એના માટે પણ વરસાદ તો બહુ સા
બસ હવે તો આમ બસ વરસાદ પડેને બધા ના મજા પડી જાય એવું બધા આમ કે રાહ જોઈને બેસ્યા કરે એમ કે ભાઈ આવે તો વરસાદ.
બિલકુલ અને વરસાદ નો વર સાદ દરમિયાન કેવો આકાશમાં માહોલ કેવો થઈ જાય છે એકદમ કાળા વાદળો છવાઈ જાય છે વીજળી ચમકે છે અને ગાજવીજની સાથે જો વરસાદ વરસે છે તો એ સમયે પણ કેવી રીતે ધીરે ધીરે જમીન ઉપર ટીપા ટીપ. પા પડે અને પછી માટીની એકદમ સુહાણી સુગંધ આવે મને તો એ સુ એ સુગંધ બઉ જ આનંદ આપ
ભીની ભીની સુગંધ હા ભીની ભીની સુગંધ બી કેટલી સરસ આવે આમ. આમ લાગે કે ખાવાની છા બીજું તો કઈ આ માટેટી જ ખાવાનું મનમાં આવે છે
સુગંધ દેવી હોય ને એ આપણને એવું લાગે એવું મન મોહી નાખે છે કે ભાઈ આ તો ખાવું જ છે એમ
બદવ એમ મેનેમ આપણું મન એકદમ કેવું છે હા થઈ જાય આવું બધું જોઈએ એને આમ ભીનામાં બેસી ને આમ પછી સરસ જગ્યાએ જઈએ આમ ફરવા માટેી આમ હિલ સ્ટેશન વગેરે તો આમ ગમે આવા ગલો વોટરફોલ હોય તો કેટલું આમ સરસ લાગ્યા આમ
બિલકુલ સાચું કહો છો તમે એટલે હું તો એવું કહું છું કે આપણને વરસાદના પાણીને વ્યર્થ નહી જવા દેવું જોઈએ વરસાદના પાણી ન પણ આપણને સંચય કરવો જોઈએ એવું કેહે છે ને રેઈઇન વોટર હાર્વેસ્ટિંગ હા એનું સંરક્ષણ કરવું જોઈએ જેનાથી થી આપણેે પાણી ન બચાવ હા
હમ ક્યા કોઈ કોઈ કઠોર આમ એ વરસાદના પાણીમાં ભી ભીનોઈને જે ખાઈ ને એની મીઠાશ ભી અલગ અ જ
બિલકુલ સાચું કવ છું આપણને પાણી બચાવવું જોઈ જેનાથી આપણને ભવિષ્ય બચાવએ અંતમાં હું તો એટલું કહીશ કે જળ છે તો જીવન છે છે અને વરસાદ જલનો મુખ્ય રોચ છે એટલે વરસાદ તો સમય આવે એટલે જ સારું
હા એતો સાચી વાત ક ચોક્કસ કઈ હા ચાલો ભાઈ જય શ્રી કૃષ્ણ ઓકે